મજામાં છું, તું કેમ છે?
હું પણ મજામાં.
હોલી નજીક આવી રહી છે.
હમ હમ એટલે બધા લોકો તૈયારી કરી રહ્યા છે.
હા તમે હોલી ગમે છે, મને તો બહુ ગમે છે.
હમ્મ મને હોલી ગમે છે. તને
હા, મને ગમે છે હોલી ભારતનો એક ખૂબ જ લોકપ્રિય તહેવાર છે, નાના બાળકોથી લઈને મોટો લોકો સુધી બધા અ ઉજાય છે. તમે હોલી વિશે શું ખબર? છે.
હમ્મ હોલી રંગનો તહેવાર છે.
આ આ બિલકુલ સહી વાત કયો છે. આ આ દિવસે લોકો એકબીજાને ર રંગ લગાવે છે અને બધા સાથે મળીને ખુશીથી હોલી મનાવે છે મને લાગે હોલી એક પ્રેમનું અને એકતા નુ અ સંદેશ આપે છે. તને હોલિકા દહન વિશે ખબર છે.
હોલી પહેલાની રીતે હોલિકા દહન થાય છે. એ કેમ કરવામાં આવે છે.
અ એ સત્યની આસ્થા પર થયેલી જીતનું પ્રતિક છે. પ્રહલાદ અને હોલિકાની કહાની સાથે જોડાયેલું છે ને
હમ હા બિલકુલ બુલમાં પણ આ કહાની હતી મને પન યાદ છે.
હા આ વાત સાચી છે તને હોલીમાં તને હોલીમાં કઈ વસ્તુ શોધી ગમે છે
મને તો રમંગો સાથે રમુને
મને ફ્રેન્ડશિપ્ ફ્રેન્ડ સાથે મસ્તી કરવી ગમે છે હોલીના દિવસે બધા બહુ એક્સાઈટેડ હોય છે તમે હોલી સવારે કેટલા વાગો શરૂ કરે છે
હું લગભગ આઠ વાગે થી પૂરું કરી હતી
વાહ એટલે જલ્દી
હમ હા ફડ બધા ભેગા થાય જાય છે
હમ આ વાત સારી છે તમે ડ્રાય કલર વાપરો છે કે વોટર કલર વાપરો છે
હ ભોસલે ડ્રાય કલર
હમ હું પણ મોસ્ટલી ડ્રાય કલર આપડ્યો છે અમે અ એન્વાયરમેન્ટ માટે બહુ સરારું હોય છે ને વ્હાઈટ ડ્રાય કલર
હ હ પાણી ની બચત પણ થાય છે
હમ આ વાત સારી છે પેલા અમે પિચકારીથી ઘણી પાણી વપરાતા હતા મને પણ પિચકારી બહુ ગમતી હતી બાળપણમાં હોલીની મજાજ અલગ હોય છે નાના નાના રંગ અને પિચકારી લેવાની એક્સાઈટમેન્ટ હતી તને બલૂન વાપરું ગમે છે
હમ ના હવે નથી ગમતું
હમ આા વાત સારી છે મણી પણ નથી ગમત છે કારણ કે ક્યા ક્યારેક બીજાને ઈજા પણ થાય શકે
એટલે સાવધાની રાખવી જોઈએ
હમ હોલીમાં સેફ્ટી પેન્ટ જરૂરી હોય છે તમે નેચરલ કલર વાપરો છે
હમ હા હવે ઘણા લોકો હરબત કરા વાપરે જ છે
હમ આ વાત સાચી છે આ હર્બલ કલર સ્કીન માટે પણ બહુ સારું હોય છે અને એન્વાયરમેન્ટ માટે પણ તને હોલી ના ગીતો ગમે છે
હા બહ ગમે છે
હોળીના દિવસે મ્યુઝિક વગરે મળજવા ના આવે બધા ડાન્સ પણ કરે છે તું ડાન્સ કરે છે હોલીમાં
હમ બોળું
થોડું ઘણું કરે છે હું પણ કરું છું અ હોલી ના દિવસે બધા ખુશીમાં હોય છે અ કોઈ ના કોઈ પર ગુસ્સો પણ હોય તો ભૂલી જાય છે હા માં પ્રેમ અને મિત્રતા વધારે છે તને હોલી ના સ્પેશિયલ ફૂડ ગમે છે
હા હ ઘણી મીઠાઈઓ ગમે છે
હા વાત સાચી છે કઈ મીઠાઈ સૌથી વધુ ગમે છે તને હોલીમાં
હમ હોલીમાં મને તો ગુજિયા રમે છે જાદુ
હમ્મ મને મને પણ ગુજા બહુ રમે છે આ બહુ જ સ્વાદિષ્ટ હોય છે. ઘરે હોલીમાં કઈ સ્પ બને છે તમારા ઘરે.
હા મિઠાઈ અને સ્નક્સ બને.
અમારા ઘર પણ સ્નેક્સ અ અને મીઠાઈ બને છે હોલીમાંરી રિલેટિવસ પણ મળવા આવે છે આછું લાગે છે તમે.
તેહવારો મા ફેમિલી સાથે સમય વપરાવે છે અને મજા આવે છે.
હા આ વાત સાચી કહું છું તમે બિલકુલ તને સ્કૂલમાં હોલી સેલિબ્રેશન યાદ છે કેવા રીતે હોય છે.
હમ્મ ટીચર હોલી વિશેષ સીપી આપતા હતા.
હમ્મ આ સાચી છે ટીચર હોલી વિશે સ્પીચ આ અપાતા હતા સ્ટુડન્ટ માટે અને ડ્રોઈંગ કોમ્પિટિશન પણ થઇ હતી સ્કૂલમાં.
હમ્મ.
સારું સ્ટુડન્ટ ડ્રોઈંગ કોમ્પિટિશન કરી રહ્યા છે હા બહુ મજા આવતી હતી સ્કૂલમાં હોલીમાં. તને કઈ રંગ સોધી વધુ ગમે છે હોલીમાં.
મને તો બ્લુ ત ને.
મને ગ્રીન બહુ ગમે છે. મારું ફેવરેટ કલર છે હોલી મે. હોલીમાં તો બધા રંગો સુંદર લાગે છે. કારણ કે બધા કૃષિનું ત હોય છે. તને લાગે છે કે હોલી. નો સંદેશ શું છે.
હમ પ્રેમ મિત્રતા અને એકતા તને.
હા આ વાત સારી છે બિલકુલ સારું કહે છે તે અને સત્યની જીતનો પણ સંદેશ આપે છે.
અ એ સારી વાત છે ઈકો ફ્રેન્ડલી હોલી ઉજવવામાં મજા આવે છે અને આછુક ચીઝ હોય છે કારણ કે આપણે એન્વાયરમેન્ટનું પણ ધ્યાન રખવું જોઈએ. હોલીમાં એન્વાયરમેન્ટ બહું ઈ ઇમપર્ટ હોય છે.
અને હોલીની કોઈ યાદગાર મેમોરી છે.
હોલીમાં યાદગાર મેમોરી હ એક વાર ફ્રેન્ડ એ મને એટલા બધા રંગો લગાડયા હતા કે કોઈ ઓ ઓલખી જ ના શક્યો.
હમ મારી સાથે પણ એવું થાય હતું.
તમારા સાથે પણ એટલું હતું. હોલી ની. આવી મેમરીઝ ક્યારેય ભૂલાતી નથી.
તને આ વર્ષે હોલીમાં શું કરે છે.
હમ તો ફેમિલી અને ફડ સાથે સેલબટ કરવાનું
હું પણ ફેમિલી અને ફ્રેન્ડ સાથે સેલિબ્રેટ કરવાનું છે, તો આપણે આ વર્ષે સેફ અને ઇકો ફ્રેન્ડલી હોલી ઉજાવીએ છીએ.
હમ હા ચોક્કસ.
હા આ વાત ચોક્કસ છે હોલીમાં બહુ મજા આવે છે, અને બધા સાથે ખુશી ખુશી સાથે હોલી મનાવે છે, અ ગેસ્ટ આવે છે હોલીમાં, અને મીઠાઈ રમવાનું છે બહુ મજા આવે છે હોલીમાં, તમારે ઘરે ગેસ્ટ આવ્યું છે.
હા હા વધારે લોકો આવે છે.
અને બધે સાથે ખુશી વિચારે
હમ.
તો આપડે સંદેશ
હલો.
હા તો આપડે સમજ શું હોલીમાં?
હમ, સંદેશ એ છે કે હોલી પ્રેમથી મનાવ ખુશી થી મનાવ અને કોઈ પણ ના હ ના કરો.
બહુ સરસ વાત ક્યો છે તું. મને તને હોલીનું
શુભકામનાય છે.
હલો. હા હા.
હેપી હોલી.
ઓકે.
બાય.
બાય.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી ક્રિષ્ના.